હેલો મજામાં શ કઈ નહી
આપણે છે કે આજે કઈ ટોપિક પર વાત કરવાના
અ બચપનની યાદો-
અચ્છા બચપન ની યાદો આપણે બચપનમાં શું- શું કરીએ તમને ખબર છે કે કઈ-
હા નિનીખાબ સરતા નિદોષતા અને રમતો અને મસ્ત તીન માનો પ્રેમ અને દાદા દાદીની વાર્તાઓ અનેને નિશ્ચિ જીવન સ્કૂલ ના દિવસો
હા ચાલો કઈ નઈ પછી તો આપડણે બહુ બચપનમાં બહુ મજા કર બચપન જવા ક્યારે મજા જ નથી આવે સાચી વાત કે હા- તો પછી પછી આપણે તમે બચપનોમાં હતા ત્યાં ગયા રેતા અહીંયાગ- રાજસ્થાન
નહી અમે રાજસ્થાન તમે કેવી રીતે ખબર છે કે અમે રાજસ્થાન રહેેતા તમે ઓપ્શન એજ કેમ આપ્યો-
અચ્છા મને કીયું હતું કે મારી ફ્રેન્ડ છે ન એટલે એને કીધું હતું કે તમે રાજસ્થાન ના છો- એવું એટલે
ઓહ બહ ખબર છે. તમને-
ઇપ હા-
હમ બુ ડાબ-
પછી બાકી શું ચાલે હમણાં તમારે ભણવાનું-
મેં તમને કેમ કહું મેં તમને ઓળખતી નથી-
એક બેટરી- શું ચાલે ભણવામાં તમને હમણાં કયા સાનો ભણાવ-
ફસ્ટ યરમાં આવી કાલેથી મારી કોલેજ ચાલુ - થવાની છે.
અચ્છા, એવું તમે કયા કોર્સ લીધેલું છે, મેમ?
બી. કોમ.
અચ્છા.
હમ
ન્ઝ બનેલા હારા બનેલા કે કેવું શું તમે શું શું?
મારા નાઈન્ટી થ્રી પસે બનેલા મેં કોમર્સ લીધું હતું.
અચ્છા તમે શું શું હાર્ડવર્ક કરેલું અમે જરાક જણાવશો કે?
હ અમને બહ હાર્ડ વર્ક અ રાત દિવસ ગણે મે ચાર વાગે વાગે ઉઠી ને- બહાર વાગે હુંતી ને- મેં ફોન ને બધું બંધ કરી દીધું હતું ને- બહુ બુક્સ વાય છી એને મા ટીચર ને કીધું એમ કરેલું એ નોટસ વાય- ચને ભૂપ
અચ્છા અચ્છા તો તમારે જે- તો તમારે જે આ- ટ્વેલ્થમાં હાર પર્સેન્ટ બનવા એનો મેઈન રીઝન- કંઈ છે કંઈ ખબર છે કે તમારે તમે કોને ક્રેડિટ આપવાના? તમારા પેરેન્ટ્સને? તમારા ટીચર્સ ને
ના, ના, મે પોતાને આપવાની, કેમ કે મેં પોતે મહેનત કરેલી અને એમ તો મારા પેરેન્ટસ પણ બહ સપોર્ટિવ છે. એ પણ બહ મારા મારા ઉપર ભરોસો રાખ્યો ને. મારી મમ્મી ખાસ કરીને મને બહુ બદામ ખવડાવે.
અચ્છા, તો બહુ હારું. તમારે તમે કોઈ ટ્યુશન ક્લાસથી જાતા કે નથી જતા કોઈ જગ્યાએ?
ના, ના, મેં તો પોતે જ કીધું બધું. જો કહ્યું પોતાના માટે જ કીધું એમ. કઈ ટ્યુશન-વ્યુશન નઈ લીધું.
અચ્છા, તો તમે શું કે, આપણે ઇલેવન્થ અને ટ્વેલ્થમાં કયા ફિલ્ડમાં હતા? કઈ કોર્સ કરતા હતા તમે?
ઈલેવન ટ્વેલ્થમાં કોમર્સ.
કઈ સ્કૂલ થી હતા? આપણે કોમર્સ માં?
અ એ વેદાંત મલ્ટીપોલ સ્કૂલમાં.
ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાતી મીડિયમ, સાહેબ?
એ, એ વેદાંત તો ઇંગ્લિશ મીડિયમ છે.
અચ્છા, એવું. બાકી હમણાં કેવું ચાલે ભણવામાં?
હ, સારું છે. કોલેજ ડ્રીમ કોલેજ જોઈતી હતી, પણ એ નહીં મળી મને.
હા, તમારે મનપસંદ કોલેજ તમને નથી મળેલી?
નથી, એ મને નવસારી જવાનું હતું, પન ની જવાયું મારથી માર પેરેન્ટ્સ ના પાડી દીધી.
કેમ પેરેન્ટ્સ તો બહુ સપોર્ટિવ હોય ને તમને સપોર્ટ કેમ ની કરે?
એ કઈ ની એમને બસ ડર લાગતો કે એટલો દૂર ટ્રેનમાં આવવાનું ને, ની આ કેવી રીતે થાય એને પોયડી છું એટલે.
પણ આજની જનરેશન તો, મેમ, બહુ ઉપર થઈ ગઈ ની એટલે હમણાં તો
છે પન એ તો અમારે પેરેન્ટ છે એને તો ચિંતા થવાની જ ને, કોઈ પણ જનરેશનમાં હોય આપણે.
અચ્છા, તમારી બી વાત હાચી.
હમ
તો હમણાં કઈ કોર્સ-વોર્સ કરો કે સાઈડમાં બીકોમ ના સાથે?
હહ મેં એસીસીએ નો વોચ્યું છે ને મેં ઈંગ્લિશ સ્કિલ્સ મારે અ ઇમ્પ્રુવ કરવાની છે. એટલે મેં ઇંગ્લિશ ક્લાસ જાઉં તેના પછી માર ટ્યુશન સ્ટાર્ટ થઈ ગયું છે કોલેજનો. ત્યાં જઉં અને પછી મેં કોલેજ જાવાની પ્રેક્ટિસ એમ તો ઘરથી જ કરતી છું મેં. પણ કાલેથી સ્ટાર્ટ થઈ ગઈ છે મારે કોર્સ.
અચ્છા તો તમારે બધા ઘરમાં કોઈ ભઈ, બેન છે મોટા એ લોકો કોઈ કોર્સ કરે કે બધા?
ના ના બધા એમ બધામાં વધારે મેજ ભણેલી છું. એ બધા કંઈ ની કરે એ ટલો મતલબ બધા ધંધો કરે.
મારો મોટો ભાઈ છે, પણ એ બારવી ફેલ થઈ ગયો છે. એટલે મેં એ પછી પપ્પાના સાથે દુ કાન જાય. હમ
એના તો ફેલ છે, એટલે તો થર્ટી-ટુમાં ફેલ થઈ ગઈ એ મતલબ અકાઉન્ટના સ્ટે સ્ટેટમાં ફેલ થઈ ગયો હતો. રીટ રી એક્ઝામ નથી આપ્યો. એને આપ્યો હતો પણ એમાં પણ ફેલ થઈ ગયો.
અચ્છા, હારું. બાકી તમારે આગળ શું કરવાનું છે? ભવિષ્યમાં કઈ વિચાર્યું હશે કે બાકી?
હહ મને અકાઉન્ટેન બનવાનું છે ને એ તો મેં બની જ રેવાની. મારો અ
તમે સીએ
ના ના સીએ જેવી નાની એવી કોર્સ મેં ની કરવાની. મને એ પસંદ નથી સીએ.
કેમ?
નહીં નહીં એ બોવ વધારે ભણવાનું હોય એ મને પસંદ ની મને મોજની લાઈફ જોઈએ.
અચ્છા એવું?
હમ્મ એમાં પેરેન્ટ્સ પણ જોબ કરવા નથ થી દેતા મને એમ કે કીધું છે પપ્પા કીધું કે ડિગ્રી જ જોઈએ હા એટલે હવે વે જ સીએ બની જાવું તો તો ડિગ્રી જ કામની બસ બીજું પપ્પા તો જોબ કરવા જ ની દે.
પણ સીએ કરે ત્યારે આપણે જોબ કા કરવાનું છે, આ તો એસીમાં બેહી જાવાનું.
હા તો પણ એસી માં પણ નઈ બેવાનું ના પાડે કંઈ નહી કરવાનું બસ ડિગ્રી તો ડિગ્રીમાં અમારે પાસે બહુ પૈસા સા છે.
અચ્છા એવું. તમારા પપ્પાને હાનો બિઝનેસ?
અમારા પપ્પાનો બિઝનેસ છે પણ અમે એ સિક્રેટ બિઝનેસ છે. માર પપ્પા પાઇલોટ છે. એમ અ ચા ચાચા પુલીસમાં છે, અને માર પપ્પ પાયલેટ હતા પેલા પછી એ રિટાયર્ડ થઈ ગયા.
અચ્છા એવું? બાકી બધું ઘરમાં કે હમ્મ બાકી બધા ઘરમ કેવું બરાબર કે?
હા મારે મારી મમ્મી તો એ તો ક્યાં અ આર્મી માં છે.
અચ્છા એવું?
હા
હમ્મ ચાલો કંઈ નહીં તમારે ભવિષ્ય ઉજ્વળ હોય. એ તમે પહેલાં કોઈ ઓનલાઈન કોર્સ કયો કરો?
મેં કોઈ ઓનલાઈન કોર્સ નથી કરતી મેં પોતે જ ભણું.
તમે હમણાં તો કીધું હતું કે તમે દસ તમે છે કે ઓનલાઈન કોર્સ કરતા છો પેલો કોઇ ઇંગ્લિશ વાળું
હા તો એ ઓનલાઈન ની ઓફલાઈન કરતી છું મેં. તમને એમ સાંભળ્યું હશે પણ મેં ઓફલાઈન કીધું તમને સાંભળવામાં કંઈ પ્રોબ્લેમ હશે?
કંઈ નહી મારી જ મિસ્ટીક હશે. હમ્મ. હ બાકી તમારે શું કે તમે ઇલેવન્થમાં સ્કૂલ ની યાદ આવે કે
ના નહી આપડે બહુ ગંદા પોર્યા હતા બધા અમારેસમાં
હમ તમારે કઈ ટીચર ફેવરેટ હતી પેલા શું કે ટીચર કયા સબ્જેક્ટ ભણાવતી
મારે અકાઉન્ટવાલી ટીસર એકદમ મોસ્ટ ફેવરેટ હતી. હા એ મારા ફેવરેટ સબ્જેક્ટ છે એમાં મને નાન્ટી નાઇન પરસે સેન્ટ મતલબ માર્કસ આયવા એમ
નાન્ટી નાઈન શો તો તમે રિકકોર્ડ તોડી મુઇકો
યેશ મારે બહ હોશિયાર છું મેં અકાઉન્ટમાં તો
હા
હમ્મ
તો આ હારૂ કંઈ નથી બાકી બધું
બધું બડિયા
બધું બડિયા તમે શું કહો સ્ટાર્ટિંગથી કઈ જગ્યા હતા આપણે અહીંયા જતા કે બહાર
ના ના પેલા મેં રાજસ્થાન હતી ફૂર થી મેં વલસાડા બી મોગ વાળી રહી ત્યાંથી પછી હમણાં મારું ઘર લીધું
હમ ચાલો કઈ નને
હમ
તમે સ્ટાર્ટિંગ તો ઈંગ્લિશ મીડિયમ માં થ કે પછી
ના ના સ્ટાર્ટિંગ થી ઇંગ્લિશ મીડિયમમાં જ ત
અચ્છા એવું
હમ
હમ્મ
હમ
પછી તો આપડણે શું કતા હતા તમે કોલેજ પછી શું કરવાના ક ચારું હશે ન
હા મેં વિચાર્યું ને અકાઉન્ટન્ટ બનવાની તેની એક્ઝામ આપવાની મેં
હા એક્ઝામ તમે કાંથી આપવાનો એઝામ ન પેલો એકાઉન્ટન્ટ નો કોર્સ તમે ઓનલાઈન કરવાના કે ઓફલાઈન
ઓફલાઈન બધું ઓફલાઈન કરવાની મે તો
અચ્છા એવું
હમ
હા સરસ કહી તો પછીએ
હમ
હમ બાકી હા બ મેં હું કેતો હતો તમે છે કેમ એ આપણે શું કીધું તમારે બેચલર ઓફ ડિગ્રી કમ્પ્લીટ કરીને તમે છે કે એમ બી એ કોર્સ આવે તે તમે કરી લો તો બહુ સારું પડશે
પણ મને એકાઉન્ટ્સ કરવાનું છે ને તમે એમબી એ કેમ કરો મને પેલા મારા તેમાં જ ધ્યાન આપવાનું છે.
અચ્છા એવું પણ તે બી છે કે બહુ હારી ડિગ્રી છે. એટલે તમારે કરવાની હોય તો તમે કરી શકાય છે એમ પેલો કોઈ રૂલ્સ અને રેગ્યુલેશન નથી કે તમને પેલો તેજ
પણ તેમાં કોમ્્યુને બ વધારે જોઈએ મારામાં એ સ્કીલસ નથી એટલી
હા
એ મને થોડું એમાં સ્પીચ ડર છે.
અચ્છા
હ એમાં કો કોમ્યુનિકેશન સ્કીલ્સ વધારે જોઈએ એટલે એમ મોકો મળે તો મેં કરવાની ટ્રાય કરવાનું
હા કઈ નહી ટ્રાય કરો તમે કરવાની
હમ
બાકી આપણે શું કહેતા હતા, તમે ઇલેવન્થમાં કરેલા તમે ઇલેવન્થમાં કોઈ ઇલેવન ટ્વેલ્વમાં તમે ટ્યુશન જાતા હતા કોઈ જગ્યા ટ્યુશન જાતા
હા જાતા હતા જતા હતા.
હા તમારે મેમને તમે ક્રેડિટ આપવા ને તમને એટલો એમને એ લોકો તમને ભણાવેલો
હા મોટું ક્રેડિટ આપવા એમને તો
અચ્છા એવું
એના વચ્ે જ તમે એટલા નાન્ટી થ્રી કે એટલા પસેન્ટ બન્યા
પહેલા તો તમે કોઈ નાઈન્ટી નાઈન પર્સેન્ટેજ બોલેલા હતા ટ્વેલ્થમાં
માર્સ બોલ અકાઉન્ટમાં બોલ મેં પૂરા પર્સન્ટેજ બોલી ને નાઇન્ટી થ્રી તો
અચ્છા એવું
હા તમે સાંભળતા ઠીક નથી હું
અચ્છા સારો કોઈ નહી સરસ બાકી આપણે શું કહેતા હતા તમે એ કંઈ ઘુમવા જવાના કે નહીં જવાના
અમારે જવાનું છે સ્વિઝરલેન્ડ જવાનું છે, મારે કે મારો ડ્રીમ છે કે મેં લેહ લદ્દાખ જવાની મારી ડ્રીમ છે કે મને કેરેલા અને ત્યાં તે છે ને એક સ્વઝરલેન્ડ ને એના પાસે છે, એક બહુ મસ્ત જગા છે ત્યાં
અચ્છા એવું
ઝઈઝરલાન્ડમાં
અ
હમ મારો ડીમ તો મેં પૂરો કરવા જ હમ.
હા ચાલો કઈ નઈ તો આપણે તમારે હમણાં કોઈ કોચિંગ જવઓ કે નહી જવું કોઈ.
બોલું ને મેં તમને સવાર માં એક જાઉં ઈંગ્લિશ ક્લાસ જઉ તેના પછી એક ટ્યુશન જાઉું. પટેલ ક ક્લાસી જાઓ.
હ હછા એવું.
હમ.
ચાલો કંઈ નહીં મેમ તમે આભાર તમે અમને તમારી તરફથી જણાવવાનું. તમે શુક્રિયા કરીએ કે તમે અમારા સાથે ટાઈમ કાઢીને તમારી. ઇન્ફોર્મેશન અમને બતાવી અમને બહુ સારું લઈ ગયું. હા બાકી કઈ. ની આપણે છે કે પછી વાત કરીએ.
હમ. હા બાકી તમારા શ પેલા ફમમાં છે. હા એ પોસ્ટ પર છે ને મારા પપ્પા હતા પેલા એ હમના મમ્મી છે.
અચ્છા એવું હ. તમારા બધા અહીંયા જ રહે કે તમે કોઈ જગ્યા શિફ્ટ થયેલા બીજી જગ્યાએ.
ના ના અહિયાં જ ગુજરાત.